હલો મજામાં.
શું કરો?
શું કરો એટલે અત્યારે તો હું ગામ જઈ આવી. થોડા દિવસ. તો આપડે તો શહેરમાં રહીયએ ને એટલે થોડુંક, આમ તો શાંતિમય લાગે, પણ અમુક સમયે નેટ બંધ થઈ જાય એ બધા પ્રોબ્લેમ આવે, પછી થોડી ગંદકી પણ લાગે શહેરના હિસ્સા સાબે. એવું થોડુંક પ્રોબ્લેમ ઘણો આવે છે એમ, પણ આમ થોડીક શાંતિ ખરી એમ.
સુવિધાઓ તા ઓછી હોય. ગામમા. પણ એટલું સારું છે કે ત્યા, શહેરની ભાગદોડથી શાંતિ લાગે એટલે જ ઘણા લોકો કેવું કરે છે કે વેકેશનમાં તો ગામમાં જતા રહે છે, કે થોડું તાજગી પણ લઈને છોકરાઓને પણ શીખવાડે કે ગામમાં કઈ રીતે ખેતી થાય છે, કઈ રીતે એ લોકો ઓછા બે પૈસાથી કઈ રીતે રહે છે ને ઓછી સગવડોથી કઈ રીતે શાંતિથી ને હસી ખુશી રહે બી છે તો એ પણ એક શીખવા જેવું છે છોકરાઓ માટે. તમારું શું કહેવું એના વિશે?
હા એ વાત પણ બરાબર છે. ને ત્યાં શું આમ અ અ શાંતિ તો ગણી પણ પેલું અ ઘણું સ્કૂલમાં આપણેે ગામની સ્કૂલમાં બી આપડે જોઈએ તો શહેરની સ્કૂલ ના હિસાબે ઘણું જે જૂની બધી ર રમત, ગમતો શીખવાડે ને ત્યારે આપણે ત્યાં શહેરમાં એવું બધું ઘણું ઓછું થઈ જાય છે.
શહેરમાં, શહેરનું વિકાસ પ્રમાણે એ રીતનું શીખવે છે, ને સુવિધાઓ પણ ગણી છે શહેરમાં, ઘણા લોકોને કેવું કે ગામમાં ગમતું જ નહી કેમકે, એ લોકોને મોબાઈલ ને એના વગર ચાલતું જ નહી. પણ એ વાત પણ સાચી છે કે કેવું આપણે હવે, કામ કરતા હોય ને મોટી સિટીમાં તો જવું જ પડે નાની સિટીમાં એટલો ગ્રોથ નહીં રહે કોઈનો તો મોટી સિટીમાં જાય, ગામથી દૂર તો થોડો પૈસા પણ વધારે કમાય, ને એ જ વસ્તુ આપણે મદદ કરવા આપણા, ઘરવાળા કે સગા લોકોને મોકલી શકીએ ગામમાં પૈસાને એવું, તો એ લોકોને તો કામ પણ લાગે. પછી શહેરમાં કેવું છે કે ઘણા ભાગદોડ તો હોય છે પણ સુવિધા પણ એટલી હોય છે, કે આપણને અ સારું પડે છે, ને ફાવી પણ જાય છે.
હમ અત્યારે જ અમે ગામ ગયેલા ત્યારે, ત્યારે મારી ફ્રેન્ડ ને બીમાર પડે તો ત્યારે ત્યાં શું દવાખાનાની અછતને કારણે પછી આપણે વિચારવું પડે કે શહેરમાં સારું એટલે શહેરમાં પછી તરત અજ એને અ, લાવવી પડી, એટલે ગામના ઈ સાબે શહેરમાં અમુક વસ્તુણી ઘણી સુવિધાઓ મળી જાય, જય્યારે ગામમાં એટલી બધી સુવિધાઓ નથી હોતી.
ને જવું જ નહીં જ્યારે બીમાર હોય, તો આ બતાવવા નહી જતાને પછ મોટી બીમારી થઈ જાય, ત્યાં સુધી રાહ જોયા કરે ને પછી શહેરમાં જ આવવું પડે છે, કેમ કે ત એટલું મોટા-મોટા ઓપરેશન સારા ઓપરેશન નથી થઈ શકતા.
હમ, હવે ઘણા બધા બી લોકો, ગામ છોડીને શહેર બાજુ જો કમાવા માટે આવા માં લાગ્યા છે. અને પછી સી શુ હોય એ લોકો સારી જ જોબ શોધી કાઢે અને પછી પેરેન્ટ્સ ને થોડા થોડા પઇસા મોકલ્યા કરે.
હા સાચી વાત છે, એના જ ફાયદો ઘણો થાય છે એ લોકોને ને બીજું કેવું કે લાાઈટનું બિલને લાાઈટની સુવિધા પાણીની સુવિધા, એ બધું બી ઘર બેઠા જ મળી જાય છે તમને ને તા કેવું ગામમાં, એ વસ્તુ મળવા નહીં, કરે ફિક્સ ટાઈમે પાણી આવે એવું હોય છે, ને એવું બધું થોડું એ રીતે કટોકટીથી રહેવું પડે છે, તો કેવું ઘણા યંગસ્ટર અત્યારના જે જેન્ઝ લોકો કેય, તે લોકોને તેવું જો આપણે આપીએ, તો ગમે જ નહીં, એટલે એ એ લોકોથી તો ગામમાં રહેવાય જ નહીં એ લોકોને પ્રોજેક્ટ જેવું કંઈ આપવું પડે તો કદાચ ગામમાં શીખવા જાય, પણ કેવું છે કે એ લોકોનેથી રહેવાથી તો નહીં જ. એક બે દિવસ રહેશે પછી કેસે કે ચાલો ઘરે જવાનું હવે ની રેવા અહીંયા.
હા અને એક વખત શહેરની સુવિધા અમાં ફા ફાવી ગયું એટલે પછી ગામ તરફ વળવાનું તો એ લોકો માંડી જ વાળે. કેમકે અ સ્કૂ શહેરમાં સ્કૂલની સ્કૂલો બી બધી અલગ અલગ સારા માં સારી હોય પછી છોકરાઓને નવું નવી એક્ટિવિટી શીખવા મળે, પછી બેંક-બેંક આ ની સુવિધા સરકારની સુ બધી રીતની સુવિધા શહેરમાં મળી રેય.
એટલે ઘણા લોકો કેવું કે એટલે શહેરમાં જે બી અ ઘણા લોકોનું તો કેવું છે હ, આપણે સેમ ઇન્ડિયામાં જ વાત કરીએ શહેરની પણ અડધા લોકો તો કેવું ગામથી આઉટ ઓફ ઈન્ડિયા પણ જતા રહે છે. ને પછી આવતા આવવાનું નામ જ નહીં લેતા કેમ કે ત એ લોકોને ત એટલું ફાવી જાય છે, આઉટ ઓફ ઈન્ડિયા કે પછી અહીંયા ગામમાં રહેવાય જ નહીં એ લોકોથી.
હમ્મ. બરાબર છે. એજ એટલે અ ગામ તરફ થોડુંક ઓછું થઈ ગયું છે. એક કે લાાઈટની સુવિધા બી ગણી ગણી વારની હોય હવે તો સરકારે ઘણી અ સુવિધા કરવાની અ કર્યું છે. કે બધી અ બધા ગામડે ગામડે બી લાાઈટ ની સુવિધા પછી ટોયલેટની સુવિધા એવી બધી અલગ પોતપોતાના અ ઘર અ ઘરની સુવિધા કરી આપે છે. એટલે થોડું ઘણું તો ઘણું સારું થવા માંડ્યું છે. પણ શહેરમાં આવ્યા પછી હવે અ ખાલી વેકેશનમાં એમ વિચારે કે ચાલો થોડોક વાર આપણેે અ ગામમાં જઈ આવીએ પણ કાયમને માટે ગામમાં રેવાનું હવે લોકોને અ નથી ફાવતું ને એમાં યંગસ્ટરને તો ફાવે જ નહી કેમ કે એમને તો અ શહેરની હવા અ આવી ગઈ હોય ને એટલે એમને એ બધું તો ફાવે જ ની.
હા એ જ અહીંયા કેવું શહેરમાં બધું ખાવા પણ એ લોકોને મળ્યા કરે પીઝા ને એ બધું ફ્રેન્કી છે કે ચાાઈનીઝ છે ને એ બધું પણ ત એવું ખાવા નહીં મળે એટલે એ લોકોને તો ચાલે જ નહીં એના વગર પછી હાઈ જેનિક બી બધું શોધવા નીકળે એટલે એ પણ એ લોકોને પ્રોબ્લેમ કરે.
હા એજ એટલે નવી નવી બધી હોટલોમાં અ ખાવાનું પછી ફ સિનેમા જોવા જવાનું પછી અહીંયા તો ઘણા બધા અ પેલા રિસોર્ટ ને એવું હોય શહેરમાં એટલે લોક લોકોને એમ કે કે ત્યાં જ આપણે શહેરમાં જ રહી રહીએ તો સારું એમ.
હા સાચી વાત છે ને કવું બધું એક્ટિવિટીઝની તમે જે વાત કરતા હતા તે પણ એ લોકોને કેવું કે ગામમાં અ એટલું ના મળે એ લોકોએ જાતે જ ગામમાં તો કરવું પડે પણ અહીંયા કેવું કે આપણે શહેરમાં તો કોમ્પિટિશન તો હોય વધારે પણ તમને બધું એક્ટિવિટીને એવું શીખવા મળી જાય કોઈને ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ હોય ક્રિકેટ કોચિંગ મળી જાય સ્વિમિંગમાં હોય તો સ્વિમિંગ શીખવા મળી જાય મારે બી અત્યારે છોકરાઓને સ્કેટિંગ કરાવું છે. તો સ્કેટિંગને ક્લાસીસ મળી જાય હવે એ જ વસ્તુ આપણે ગામમાં જઈએ તો ગામમાં જ મળવા ના કરે એટલે શહેરમાં એ બધું ઘણું સારું સુવિધાઓ છે જે ગામ કરતાં સારી છે.
હમ્મ. અને જે અ એમ વિચારતા હોય કે આટલું બધું ભણીને પણ મારે અ ગામમાં જઈને ખેતી જ કરવી છે. તો તે લોકો અ કાયમને માટે અ ખેડૂત બનીને ત્યાં ખેતી કરે છે. અને સારું એવી ક સારું એવી કમાણી પણ એ લોકો કરે છે.
હા એ તો હવે નોલેજ પર છે. એ લોકોને નોલેજ સારું હોય ઓર્ગેનિક ખેતી ઘણા કેવું નોર્મલ ખેતી કર બદલે ઓર્ગેનિક ખેતી પણ કરે છે. જે બધા વેધરમાં ચાલી જાય ભલે વરસાદ આવે તો એ રીતે એ લોકોને ટ્રેનિંગ મળેલી હો ઓર્ગેનિક ખેતી કરવાની કે જેમાં એ લોકો એ રીતની સુવિધાઓ હુ પહેલાં સેટઅપ કરીને પછી ખેતી કરે તો એનાથી કેવું કે એ લોકોના પાકને નુકસાન પણ ના થાય ને એ લોકો નોકરી કરતાં પણ વધારે કમાઈ શકે છે. તો એવા લોકો ઘરે જઈને ગામમાં જઈને કરે છે કામ એ રીતનું ફાર્મિંગ પણ એમાં કેવું બધા સક્સેસફુલ થાય એવું જરૂર નથી એમાં થોડી મહેનત ડબલ જોઈએ પણ તમને અ તમ એકવાર ફાવી ગીયુ તો તમે આના કરતાં નોકરી કરતા વધારે કમાય શકો.
હ માર્કેટિંગ કરવું ને પછી મોટી જગ્યાએ જઈને એનું અ પાકનું વેચાણ કરવું એ બધી બી ઘણી મુશ્કેલીઓ તો આવે જ. તેમ છતાં બી ધ ઘણા હિંમત કરીને જાય છે ખરા અને હવે શહેરમાં તો શું અ છોકરાઓને અવ એક વખત છોકરાઓને અ ક્લબ માં જવાનું મોટી મોટી હોટલોમાં જવાનું એવું બધું ફાવી જાય ને એ એટલે અમુક યંગસ્ટર તો સ ગામમાં જવાનું વિચારે જ નહી. જય્યારે અમુક અ અમુક વિચ અમુક જે ભણેલા હોય તો અ સારો પગાર છોડીને બી અ ગામમાં સેટ થવાનું વિચારે બધાની સૌ સૌની અ વિચારશક્તિ પર આધાર હોય
ઘણા તમે જે વાત કરી કે આદત પડી જાય તેમાં બી ઘણું શહેરના ગેર ફાયદા પણ છે એ કેસમાં કે ઘણાને કેહેવું પેલું હવે આપણું ગુજરાત તો સારું છે હજુ પણ મોટી બીજી સિટીમાં તમે જાઓ તતાં ડ્રિન્કિંગને બધા ક્લબને એ બધા હોય તો ઘણાને એની આદત પડી જાય તો કેવુંય એ લોકોને પછી બીજું તો કંઈ દેખાતું જ નહીં એમાં થોડા લેઝી પણ થઈ જાય કઈ ઘણા વાર શહેરમાં સુવિધાઓ બધી ઈઝીલી મળી જાય તો જા મહેનત બી નહીં કરે એ રીતે હવે આપડ શહેરની અંદર ગામમાં તો કેવું બધું કામ જાતે કરવું પડે, પાણી ભરવા જાઓ, સાફ સફાઈ કરો, પણ અહીંયા તો કેવું શહેરમાં લોકો પાસે ટાઈમ નહીં હોય, એટલે કામવાળા મેડને બધા રસોઈવાળા મળી જાય ને બધા મળી જાય, તો ઘણા કેવું કે આડશું થઈ જાય છે, એમ કામ કરવામાં તો એ પણ એ રીતે એ લોકો થોડું ગેરફાયદા પણ છે એમ, શહેરમાં રહેવાના
હમ્મ અને અને ઘણા યંગસ્ટર બગડવા પણ માંડ છે. જયારે આપડે શહેર માં હું થોડું રાતના મોડે સુધી અહ લેડીસએ નીકળવું થોડું ડર લાગે ખરો જ્યારે તમે ગામમાં મોડ સુધી તમે ફર્યા કરો તો ભી ગભરાવા જેવું તો ના હોય, કે કોઈને કોઈ તો જાગતું જ હોય રાતના
હા, સાચી વાત છે. સારું ચાલો તમારી સાથે વાત કરીને આનંદ થયો, હવે પાછું કંઈ આપણે ચર્ચા કરશું બીજા કોઈ વિષય પર ચાલો આવજો